નઈ આવેલો, તેજસ્વીને કરી જોયતી ઓય તો લાગે જ ની. એન ટ થઈ ગેલા તીસ કા ક્લાસ
એ તાર અવાજ હજુ ભી કટ થઈ ને આવે અન્યા. હાલો. હા હવે આવે હા અવે આવે. મારો પ્રોબ્લેમ લાગે તને કે તારો? તારેતા નેટવર્ક ની પકડે.
હું કરે ટ?
ત જસી ના હું ટીસ કમ્પ્લિટ થઈ ગીયા એટલે કોલ ની લાગે એમ કેય કે.
હ ની થાય. ની ખબર પર કે એરર આવી જાય, કોઈ વાર ની ખબર હું થાય ટે ફોન માં. અમુક ને લાગે. કોઈ વાર ની લાગે એવ તો થાય, મેં કો ઠઈ જાય તો હારુ એમ કરુ આજે.
કોઈ ની છો ની જાન દે ની તું.
એમ નઈ તીસ થઈ જાય, તો પઈ કોઈને ફાફા ની મારવા પડે એમ. બીજું કઈ ની બધા હાથે થઈ જાય ટ એમ.
અરે, થઈ જાહે કઈ ની તું મને કરી દે મે બ મેં છ ને જેટલા થાય જાં હોડી થાય ને તં હોડી કર્યા કરવાની છે.
તારા એમની મીન્સ, કેટલા થયા આજે એમ?
હા એમ એમ તો તીસ બટાવટા છે, પણ ટોબી ની કે વચ્ચે તો અમુ કોલમાં મારા મિટ જ નથી બતાવતા એટલે.
બરાબર સે, તે ની ગણાતુ અહે.
ની ખબર.
પેમેન્ટ વારુ કરી જોયુ કે?
ની ઠીયું.
ની ઠયુ, બરાબર સે.
આજે જાદે ની આટલો વરહાત અમારા ક્લાસમા આંતું. તીલી.
ત્રીસે પછ છેલ્લે છેલ્લે જોયા ની જોયા પહી પેમમેન્ટ વા તો ખબર જ નઈ પલ્લી પેલું જ આપડે જે જે કરીએ તેજ પેલુ એ બતાવડું બીજુ કઈ ની. એટલે
મેં ક્લાસ ભયલી ક્લાસતી મળી એટલે પછી ચાલ અવે ની જા વાની. અરે, એમાં હું આજે બો હાથે ક્લાસ ની ફોન કર્યો પણ ચાલુ જ છે એમ કે, ક્લાસ તો બીજા મારે તા હું પાણી બયાનુ જીયા આવુ વરી, હું કરાનુ ગેરે બેહીને એમ્બી કંટાલ લા પછી પણ ની જાવાનું વિચારે પન જીઆવું પન તોઈશ. પંદ વીસ દિવસમાં પટી જાય તો હારુ યાર ક્લાસ, એને કીધલું સે વીસ દિવસમા પટાવી દેવા એમ કરને. આજે જોની તન દાળા તો થઈ બી ગીયા. ઈનતરી ફોન આવહે તારે ઈન્ટરવ્યૂ થહે કે ની માથી ને ફોન બી ત આવો જોયે. મોકલેલુ હતું. મે કીડુ નું માવ પપ્પા ને કીધું મે કું જો, વીસ દિવસ પ કું ખુલી રહજો. વીસ દિવસ સુધી રા જોઈએ પહી ન આવે ફોન માર એમને.
હ એટલે તો કમ્ટ ક્લાસ પાડી જાય કે નહું ગ.
હા એટલે જ ને, પ એમ તો મને એ ર પણ આવડે યાર એટલું બધું તો બલું ભૂલી ગ એટલે યાર વરસ પાસઈ ગ હ હમ.
ચાલે બાહ મે કરી દમઈ.
હમ.
હા.